હુ કરે?
કઈ નહી આ બેહી રેલી.
તમે આજે મને બઉ ઘણા દિવસ પછી તો આજે મારી એ દઈ કે આજે ફોન કરી પ્યો. અચાનક.
હા વળી તો જરાક સ્કૂલમાં ની યાદ આવી ગઈ એટલે મેં કર્યું કે ચાલ કરી લેમ તને જેમ કર તુજ મારી બેસ્ટ ફ્રેડ પાછ તને જ કરવાની કે ની.
હા કેટલી મજા કરતા હોતા કે તે તને આજે યાદ આવી પેલા તો પેલા તો મારા હાથે ને મારા હાથે રેતી વતી.
હા એટ આપડે હાથે બેતા હાથે એક હથે ડબ્બામાં ખાતા આપડે કેટલી મજા આવતી આપડ ટીચરને મારવી કે ખાધા મસ્તી કરતા હતા એક બીજા ન ચોટલો સોડી કાઢ તા અને બધું રમવાની કેટલી મજા આવતી આપડે ને.
સાચ્ચા પેલા તો મજા આવતી કે આપડે બે એક વાર લેસન ની કરી ગેલા ને આપ બહેન ને ઉભા રા ખેલા જ ત્યારે જો કેટલી રમલી છે ને.
હા પછી આપડે બે તણ દિવસ બે ત્રણ દિવસ પછી સ્કૂલે જ નહીં મેં આવલી ખબર કે તને? પછી પછી તો રોજ ના પછ તો સ્કૂલ કરી લેજા તા સ્કૂલ માં અને પછી પંદરમી ઓગસ્ટ પર આપડે કેટલો મસ્ત ડાન્સ હ કેટલી તાડી હપલ પૈસા આપલા, ચોકલેટ આપલી. કેલા.
બહ મજા આતી તી ત્યારે. પછી પછી હાઈસ્કૂલ માંથી જ આપડે અલગ થઇ ગયેલા કે પેલા તો કેટલી મજા હત.
હા પછી તું હોસ્ટેલ માં ગયા કયરી. પછી મેં તની બીજી સ્કૂલ માં ગયા કરી એટલે બંને આપડે અલગ થઈ ગયા પછી એ આપડે ફોન બી આપડે તો બને જ થઈ ગયા કરવાનું તાર બાપડા પટો ફોન બી નહી મળે આપડે ફોન બી કે રીત ના કરી એટલે તો વાર પટ્ટુ આવતી ત્યારે બીપ તું કશે જવાની થતી. એટલે તો મારાથી તારી ઘરે બી ન આવા તું. પછી તો હવે ફોન છે એટલે ફોન કરું એમ કર્યું એટલે તા યાદ આવી આવ્યા કરતી હતી. અને થોડી ઘર સ્કૂલ ની વાત બી કરી લઈ એમ કરને ફોન કર્યો. તું તો ફોન તો કરે જ નહી મેં કરું તે ખબર ની યાદ આવે કે નહી આવે તને હ બીજી બેસ્ટફ્રેન્ બની ગયલી.
પણ પેલા તોને ફોન લઈએ પેલા ને હુંને લઈ આપેલું તું તે જલ્દી એટલે. ને પાસું હોસ્ટેલમાં તો ફોન લઈ ની જા એટલે મને તો લે જ નહ આપેલો. એટલે કેવી રીતે કરું ઘેર આવતી ત્યારે આવી રેતી એ કાતો ફોન કરતી તી પછી કેટલા આવડે ઓવડે જેવો ફોન લે આપો મને હમણાં હઉ બધું ફોન બરાબર આવડે ની એટલે બહુ વાત થાય ની ને પછી તો મામાન તા જ રે મજયા કરું ફોન તો ઘરે જ મૂકી જામ મમ્મી ને હારું એટલે બહ વાત થાયની.
હા તો હું કર મમ્મી હારી સે ને પપ્પા અને બધા?
બધા હારા સે તમાર તા હારા સે ને?
હા, બધા હારા છે. તારી તબિયત કેમ છે, બધા બરાબર છેને, બહુ દિવસ પઈ ફોન કર્યો, એટલે પૂછવા પડે ને તો બરાબર છે, કે ઈ માંડી નથી, પડી ગયેલીને એમ કરીને
નઈ, નઈ બધું બરાબર છે.
હા, તે જ ને મે એક દિવસ તને
હ, ક હાઈસ્કૂલમાં કેવી મજા, આવતી હતીી
હાઈસ્કૂલમાં બીજી બેસ્ટ ફ્રેન્ડ બની ગયલી, એટલે તો ત ફ જ નીકળી
તે તો તો તબિયત વધવાની છે, હોસ્ટેલ પર અગ કરતા બી મસ્ત જમા નત એટલે મસ્ત બુધવારેવું ક મીઠાઈ, ને એવું ને અને પછી, તે રોજ ના દૂધ પે હળદમાંથી દૂધ, તો આવે જ ને હવારે નાસ્તો થી, પૌવાનો નાસ્તો રહીને પછી બપોરે, તે અ દાળ ભાત શાક ને રોટલી, રોટલી બી જેટલી જાય, એટલી ને પછી અથાણું એટલે, તો જાડી, તો થવાની ગ નઈ, ટૂક બહુ માંંધી પવન આવે ઉ, ઉરી જાઉ
પડલી, પ યો તારા હાથે, હોસ્ટેલમા જ આવ્યા કરવા પડેશે બારમામાં હવે, એક જ ઓરફ બાકી છે, બારમાનું એક વરણ હજ, ત ત આવી, જમે એમ કરું પહી, તો મજા આવે હે આપડે હાથે, ખા હું, એક જ ખટલે પણ ને મજા આવશે. પછી રમવાનું બી હ ને, ત્યા મસ્ત મસ્ત રમવાનું હ. પછ મસ્ત, મસ્ત દૂઢ આવે. કેને દાળ ભાત આવે કેને પહી, મજા આવે ત્યાં પાત્રા ભજા ને એવું બનાવતા મીઠાઈ, નેવું
હા, તે તો ત્યાં ગૃહ, માત સે તે તેને કેવા પડે બનાવવાનું રેય ત ત તે કહીને પછી, અ રોલ નંબર પ્રમાણે રોજના કે ના વાત કરવાનું તો એ વારે કે ના માલવા આવે ખાલી, ને પછી તા રમાનુ હો બો મોટા એક બગીચો, બનાવેલા સે ને બધું લીસણ પટ્ટીને હિચકા, ને પેલું અ ગોર, ગોર ફરવાનું ને એવ બધું, બો ને પછી, ત્યાં તો પાછું ડબલ બેડું, ઉપર એક ઉપર એક આવે તે પેલુ ઉપર એક નીચે, ઊંઘે ને તેને ઉપર વાળો સીડી વાળો બે બેદ નેવુ એટલે બઉ મસ્ત થતા, તું હ તો મજા આપડે પણ હવે ક ક્લાસમા આવે, ત આપણે અલગ અલગ ક્લાસમાં રેએ, તો ની મજા આવે પછી
હા, આપડે કેવાનું ટીચરને પેલા મલી લેવાનું, કે અમે એક જ ક્લાસમા રહેવાના, તો અમે બેસ્ટ ફ્રેન્ડ છે એ તપહી, અમે બીજી, હોસ્ટેલમાં ગીયા કરીએ એમ કેવાનું પહી ને પહી આપડે અલગ અલગ થઈ, જાય પછી મજા ની આવે નહીં, ત કામ જ આપણે બીજા અલગ અલગ રૂમમાં જઈ આતમે આપડે હાથે, આવી એમ પણ કે હોસ્ટેલમાં જાવાના તું તો ગીરી જ છે, પણ મારે આવવાનું છે, પણ એક જ પેલું ક્લાસમાં પેલું ને હોસ્ટે ટેલમા‌ પેલા રૂમમાં, એક રૂમમાં આવે તો હાડું પડે ને તો અલગ અલગ જઇયે, તો તો પાછા અલગ જ થઈ જાય, તને કઈ મતલબ જ ની મલે હવે, પપ્પાને મે વાત તો કરેલી છે, હવે હવે, પાછું એડમિશન હમણાં લેતા અહે, ને હમણાં હવે ચાલુ થઈ ગયું, જ હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ, એટલે પપ્પા હવે પ્રજા પણ અત્યારે આવીએે, એમ કે પાસે સોમવાર બાજુ
અવડે, તો વેક્શનમાં કેવીક મજા આયવી
હમણાં તો બોવ મજા આઈ હમણાંટ ફડવા ગેલા હોતા હમણાં તે અ ને મંદિરમાં દર્શન કરવા એટલી બધી લાઈન હમણાં તો વેકેશન હોતું એટલે બધ ધા બધેથી આવેને બો લાંબી લાઈન જાઈ તો ટાફિક બી એટલું બધું એટલું બધું ને ને પઈચો લઈ લીજે ને પછી અધે રસ્તે પાછા ગારી ઉભી રાખીએે ને પછી પાછું એને તો શાંતિથી હુવડાવીયે‌ને એવું કરીએ ત્યારે તો બી તો બોવ ગરમી હોતી ટ્રાફિક એટલું બધું તેનું બધું પ્રદુષણ થાય ટે બધું પેલું ધૂળને બધું ઉડે. ડાયરેક બધું અંદર આવે. અંદર એસી ચાલુ કરીએ ને પહી અંદર ગાડીમાં બેહી રે ત્યાં અને લાઈન તો એટલી બધી લાઈન કશે વોશરૂમ કેવું જવાના તોબી ઉભી ની રાખય સાઈડમાં ઉભી રેય તો બી તો એટલું બધું ટ્રાફિક હોય કે કશે જવાય બી ની કે એ બાજુ વોશરૂમ બી ની મલે. પછી ત વચ્ચે વચ્ચે પાછા સ્ટોલ ખોલેલા દુકાન જેવી તયથી પહી ભુંંગરાને કઈ બધું લેએ. ચોકલેટને બધું એવુ તે ખાય ને એવું કરીએ પહી અહીંયાથી ઘેરેથી બધું પણસા ભરી લેગેલા. બધું બનાવી લઈ ગયેલા શક્કરપાળા અને બધું પેલું ફાફડા જલેબીને બધું લઈ ગયેલા ઘેરેથી જ. મમડાને ભેલને એવું બનાવીએ પહી અંદર ખાઈએ. પછી હોટલમાં અગાડી ગીયા ટ્રાફિકમાંથી તય પછી ખાધું અમે બોવ ટ્રાફિક થઈ ગેલુ. તો પછી વચ ભૂક બી એટલી બધી લાગલી ત્યાં વચ્ચે ઊભી બી ની રાખે ઈ. ને વચ્ચે પાછું એવું ખાવાનું પેલુ દુકાન બી ની મલે. કે આપડે વચ્ચે ઉભી રાખીને આપડે ખાઈ લઈએ પણ પછી હવે ટ્રાફિકમાંથી નીકળ્યા કર્યા પછી અગારી દુકાનોથી પહી ઉભી રાઈખી ને પહી બધાંએ હાથ પગ ને બધું ધોયુંને બધાં તૈયાર થઈ ગયા પછી જમવા બેહારો ને કઈ વાર ઘણા જ પહી અઢ અ પેલું બે ત્રણ કલાક તો તાજ બેહી રહ્યા અમે તો. અ પછી નીકળેલા. ત્યારે તને મેં લઈ જાવા વરસાદમાં પાછ
હલો તાર તો હા અવાજ બરાબર આવે જ ની તારે બાર બેહવા પડે તા મસ્ત નેટવર્ક પકડે.
હહ હહ
કઈ નઈ મેં આવાવા મેં તને કઈ મુકા આવવાની રહી તો આવવાની રે તો મારા ઘેરે પૂછવા પડે હે ને પાસુ તડ તો હું કે ફરવા જવાના કપડાંની સેમ એટલે શોપિંગ ભી કરવા જાવા ની પણ હે એટલે મેં મેં તને કઈ મુકા પહી તે હિસાબે પસી હાવા
એમ બી હમણાં કબરા લેવા જવા જ પડે એટલે તને કેવા ને એટલે આપણે હાથે જ જા હું કપડા લેવાતા
હ ક્યારે બધા કે એમના હવાસને
હા બધા સારા છે. હવે પે બીજી કોઈ ફ્રેન્ડ બી આવે દોસ્તાર આવવા નાય તો એને બી કહી દેજે આપડે એક અગાડી પ્લેટ બનાવીયએ કે આપડે એકલા એકલા ફ્રેન્ડ ફ્રેન્ડ સ્કૂલ ના રોસ્તા રહી ત આપે હાથે ફરવા જાય એ કરીને આ બાજુ બસ વરસાદમાં જવાની મજા આવે
હા હાર તમે તને કેમ ચાલતા.
હા ચાલ.